હલો.
હાય.
હા એટલે.
હા વરી. હાવા યુ.
હા ની એટલે ગુજરાતીમાં વાત કરવા પડશે સારું છે. ચાય પીવા બેહેલો એકદમ મજામાં.
સરસ સરસ અમે પણ સારા છીએ.
હમ્મ હમણાંં મેં ચાય ચાય લઈને જ બેહેલો છે.
શું કહ્યું?
ચાય લઈને જ બેહેલો છે એમ કેમ પીવા હારુ ત્યારે તું. પવન ભી એટલો મસ્ત આવે ઠંડો ઠંડો ઉપર.
સરસ.
તો ચાલ આપડે ગેમ રમીયે પેલી ગેસ ધ પર્સન. મેં પેલા મતલબ એક કોઈ બી વિચારું તું ગેસ કરજે અને સવાલ પૂછીને.
ઓકે મતલબ મારા લેવલ
હા એટલે એટલે તને ખબર જ હોય મેં જોયું તારા ઘરે એટલે હા એટલે સેજલ હવે પૂછી લે.
હા તો બોલ કંઈક તો કેહ
એટલે ઇન્ટ્રો એટલે તાર સોલ્વ કરવાનું બે દિવસ ચલ તું પેહલા આવી જજે. ચલ તું બ તું પેલા કોઈ બેક વિચાર જે મને ખબર હોવા જોઈએ મતલબ તો ઓળખજો હા કોઈ ભી સેલિબ્રિટી પર્સન કોઈ બી મતલબ ઓલ ઓરાઉન્ડ અ વર્લ્ડ કોઈ પણ મને ખબર હોવી જોઈએ મતલબ એ રીતે ચૂઝ કરજે
ઓકે. પહલે કીધું.
ઓકે મેલ કે ફિમેલ છે એલમ
મેલ મેલ
ઓકે ઇન્ડિયન
ઇન્ડિયન
ઓકે કોઈ સેલબ્રટી માં છે કોઈ સેલબ્રિટી છે
પો પોલિટિશિયન
ન એવું તારા જ નહી બોલે ત પોલિટિક્સ એવું ન બોલે એ મારે જ ગેસ કરવાનું એમ હા હા ત્યારે બસ ગેસ મળ્યા હશો. પોલટિકસમાં તો બીજેપી?
હા.
હા હા મોદી હા. તો ઓરે બીજેપીમાં બીજ કોણ છે રાઘવ ચઢ્ઢા
હા.
હા પણ બોલ તરત ગેસ કરી કાઢ્યું. હવે અ સમજ પડી હતી આટલા બહુ એક્સેપેસ્ટ છે આ લી તો બહુ રમું ને બહુ મજા આવે મને. ચાલ હવે મારી વારી મે સિલેક કર્યો એક
બોલ મેલ કે ફિમેલ?
શું?
મેલ
હા-હા મેલ.
હિન્દુ, મુસ્લિમ?
નઈ એવું કઈ નથી એ ક્રિશ્ચન છે એટલે.
ક્રિશ્ચન
હા એટલે એ તો મતલબ આઈ એમ રીયલી ધીસ પર્સન મતલબ ના
તો સ્પોર્ટ્સ માય
ના
પોલિટીશિયન
ના
ટીચર
ના
ઇફ્લુઅન્સર
ના
તો યાર શું બાકી રયુ
વિચાર વિચાર મેન તો આમાં સવાલ જ છે
કોઈ હિન્ટ દે
આમ હવે હિલન્ટ
પહેલી મતલબ પહેલી વાર રમું છું એ તો લેવલ થોડું લો રાખ
હા હા હા એટલેક બહ ફેમસ છે મલબ તને એક વાર મતલબ જરાક ભી કેહેવાયને તને ખબર પ જશે એટલે જય ગેસ કરી ટ્રાય કરે છેજું મતલબ એમ સવાલ ડિફરન્ટવા
હમ
હ
હમ ાર કોઈ
યાર યાર આટલા જ સવાલ બીજો સવાલ પૂછતી છે વિચાર વિચાર
અરે પણ બીજું શું છું
કઈ બી હોતી મતલબ એમ એતલબ નેશનાલિટી પૂછી શકે તું મતલબ એ રીતે
કયા દેશ ન છે એ રીતે પૂછ શું
ઓરી
નહી આ ડાયરેક્ટે ડાયરેક્ટ ગેસ કરવા માટે તારે કોઈ ર ન
હા રઝના રેટ હોય
હ અમેરિકન છે
પોલિટશયન માંથી
ના નથી
તો યુટ્યુબર
ના યુટ્યુબર બી નથી
યાર કે
સ એ સવાલ તો એ છે વિચારતો કરી જરાક એટલેમ આઉટ સાઈડ વિચાર ન મળી જશે બ એજું જ છે એક સોલ મતલબ એના રિલેટેડ પૂછ ને તમને ખબર જ પડી જશે કો
હિંટ થોડી હિંન્ટ થઈ જાય થોડી
તની મતલબ મતલબ એના બહ ઓરા વધી ગયો એમ કહી શકાય મતલબ આપે સોશલ મીડિયા ની લેંગ્જમાં મતલબ બહ એકદમ કોઈ રીચ નહી કરી શકે એ ટાઈપ નો માણસ છે
રોનાલડો
હમ હમ રોનાલ્ડોની
મિસ્ટર મિસ્ટ
ના મસ્ટ વીસ બી ન વિચ વિચ એજ જ છે
હું રિસેન્ટલી સોશલ મીડીિયા ઉપર જી
મતલબ બહ હમણાં જે ઓરા આવતો ને એને તું એટલે વિચારી ના શકે મે સ્ટોરી બી મકે દીી ચાલ એટલી હીને
તાદી સ્ટોરી તો હું ઇગ્નોર
હ અરે યાર સારી હોય મારી સ્ટોરી પણ સ્ટોરી મૂકેલી હતી મેંની
અરે બોલ બોલી દે
હજ એ બહું છે ચાલ એમ મતલબ યાર એટલે આ ખબર જ પડી એમાં તને એક ં આપુ જે ટ્રાય કર થઈ જશે હિંટમાંમે બીજીું તો કઈ આપો એકમ હિંન્ટ બી એક નહી અાઈ કેમ કે એક ંચ આને આપે ત ખબર જ પડી જ હશે હા ત મતલબ એ બિઝનેસ છેતા
નહી નહી ખબર
હ યારજ એ સ્પેસમાં બી એને બહુ ઇન્ટરેસ્ટ છે
એલો નમાં
બસ ઇલોન મસ્ક
બસ ખાલી આટલું કીધુંવા જ સ્ વે છે
તજ તો કે એટલું સિમ્પલ હતું એ ટ્રિલીિયન બની ગ હો તોના
હા હા એનુંલું સ્ટોક માર્કેટ લોન્ચ થયું ને
ડરેક્ટ ચારસો બિલિયન એટલે પાછો બિલિન લીસ્ટમાં આવી ગયો
દેખા મેને રો
કસ ટ્રિલિયન ડોલર એટલે વિચારી ન શકે એટલું પૈસું એટલે કોમ્પ્રિહેન્ડ નહી કરી શકાય
હમ
ચાલો તારી વાર કોઈ બેક વિચાર
કોઈજાડું
મને ખબર હો જો મતલબ
યાર વિચારતા ભી ટાઈમદાર
કોઈ બી એક પક લ ન રેડની
હમ હ હ હ હ હ ચાલબુંજ
હા મેલ ફેમેલ
મેભ
ઓકે ઇન્ડિયન
ઇન્ડિયન
હમ ફ્રીડમ ફાઈટર
હ ના
એકટ
ના
પાંચ
હા
ઓકે વિરાટ કોહલી
એ ના
અ એલે સ્પોર્ટ્સમાં જ છે પણ ક્રિકેટમાં છે
હમ
હમ ક્રિકટમાં મને ખાલી બેજર નામ પ છે એમ ધોની નું નામ ખબર છે કોહલી ખબર છે મને ધોની ખબર છે એક વિરાટ કોહલી પછી શ સુભન ગિલ પછી સુગમન કે્યા છે અમે તો બહુ ઈ જ ય યાર તો બે તો સોલો ન તો ખર પડી જાય
સારી વાત થાય
હમ નહી સા બ ગ કાલે એક બપારથી હ એકરી કઝન છે રરી ડોક્ટર છે ર એક ખબર કીી લ કો ની સાથે રમતો સ્નેપ પર એને ડેલી ડેલી કોઈ વાર અમે રમ્યાગે કે તો પસનવાી છેમ હ એલું એનું એટલું સિમ્પલ હોય ને બેટર સોલ્વ તને ખબર જ પડી કાલે બહુ ભારેગ એ પેલા મારે વારો આવ તો પછી એનો વારો આવ્યો નાણા મ ભીું મે ગીું લ લ ડાયરેક બે સોલ્ પેલા કીધું ઇન્ડિયન છે મેલ ફિમેલ ડેડલ્યો મને પછું ડાયરેક મને લાઈક જ કે ફ્રીડમ ફાાઈટર માટે ચૂઝ કરશે એમને મેં કીધું ફ્રીડમ ફાાઈટર એમ કીધું તો કે એટલ તરણ જ એમ બગડી ભયેલું
ચાલ ફરીથી હું ચુસ કરું પુ થવાર
આમ ઇન્ડિયન છે
ઇન્ડ ઇન્ડ
ઓકે પોલીિટિક્સ
હમ હમ
હે હ કેના
ના ના
હા હમ સ્પચ
ના ના
હા ઓલમપિક
ના ના ના
ફ્રીડમ ફાઈઇટર
નાસ
હ સોશલ મીડિયા ઓકે હ અ ચાલીસ મિલિયન ની ઉપર સબસ્ક્રાઈબર ફોલોવર એટલે યુટ્યુબ પર વાત કરીએ તો
બંને પણ બનાવે વિડીયો પહેલી વાત તો ઇન્સ્ટા યુટ્યુબ
હા હા
ચાલીસ મિલિયનની ઉપર
હા
કેરીમિના આશિષિલા બીબી વા ભુવન બામ હા તોણ મારી ગઈ
એટ સબસ્ક્રાઈબર બને નઈ ખબર બીજો કઈ ક છેમ પછ એના વધારે છે પણ આટલા એક્ઝેક્ટલી બને
હ હા હા ઓકે ઓકે ચલી ગઈ નહી આ તો નથી ને તોણું ક લ ઓકે આમ ફની વિડીયો બનાવે
મતલબ બનાવતો નથી બટ રિસેન્ટલી એનું ફનીમાં જાય છે પણ એ નહી બનાવતો પણ એનું થઈ જાય છે હ
ઓકે લક એમ ડોક્યુમેન્ટ ટાઈપ નું બનાવે લક પોલિટિકસ ડોક્યુમેન્ટ ટાઈ
કઈ બી ના ના
કઈ બી એનું ફોર્મેટ મળે ન ગમેત બનાવે એમ
હા
સી હ તો બહુ મુશ્કેલ થઈ છે આમ
એ તું એક હું એક વસ્તુ બોલીશ કું તરત પકડીનેઈ
વટ યાદ કરવાનું વિચાર હમ રેન્ડમ વિડીયો તમેી મોસ્ટલી કેવા વિડીયો રહ એમ જીવા વાળા રમ કોમ્પશન ગ
લ્લોગ
હા સવાર જોશે
એવું તો કરી એક એક શબદ બની છે
એટલે એટલું સિમ્પલ ચૂઝ કર જરાક મુશ્કેલ છેજ કર
પ ર જ ભાઈ એમમ ચુઝીધું
હ મે તો મે ગેમ રમતો હતો નેળ ટેલા પછી એટલે એની બી બી એને જોયું છે એટલે એની ફિક્નલ કેરેક્ટરી ચૂઝ થાય એમ એટલે એટલા એકદમ એટલું એકદમ રેન્ડમ ચૂઝ કરું ને કે ગેસ જ નહી કરી શકે એને એ ટાઈપ.
ઈ પઈથી બઉ હાઈ આઈક્યુ વાળાનું કામ થઇ જાય.
એટલે મેઈન વસ્તુ આ ગેમમાં મેન તો છે ને સવાલ જ છે સવાલ જો સરખા ઉ ને તરળ જ મળી જાય એમ.
અચ્છા.
હમ્મ હવે મારી વાળી માં એક ચુઝ કરું. એકદમ ઈઝી એકદમ જેના માટે ચુઝ કરું. હમ્મ. હમ્મ જવાદો મને હ હા ચાલ ચુસ કઇરુ. જેન્સ
ઇન્ડિયા
હા.
ઓકે યુટ્યુબ એ
ના.
પોલિટીશિન.
ના હા.
મેરિડ.